જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું પણ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે આપણે ફોટોગ્રાફી વિશે વાત કરીશું. આ જોઈએ તો આજકાલ કેટલો ટ્રેન્ડ બની ગયો. અને મોબાઈલ ના મદદથી આપણે કેટલી સરસ સરસ ફોટો પાડી શકીએ છીએ.
ફોટોગ્રાફી એટલે કેમેરા અને મોબાઈલની મદદથી કોઈક વ્યક્તિનો વસ્તુનો પ્રકારતિ અથવા ખાસ શણેનો તસવીરનો સ્વરૂપનો કે અ કેદ કર કરવામે આવે છે.
બિલકુલ આજના યુગમાં ફોટોગ્રાફી એક શોખ કળા અને વ્યવસાય આ ત્રણેય બની ગયા છે.
હા સાચી વાત કહો છો તમે આજના ડિજિટલ યુગમાં ફોટોગ્રાફી બહુ લોગાને ગમે છે.
બિલકુલ ફોટોગ્રાફીનું મહત્ત્વ જોઈએ તો આપણે આપણા કોઈ પણ પ્રસંગ યાદગાર પળો ને સાચવીને રાખવા માટે મદદ કરે છે. આપણેે કોઈ પણ પ્રસંગ હોય એ પ્રસંગની યાદગાર કેમેરામાં માધ્યમથી અ સાચવી રાખી શકીએ છે
હા સાચી વાત કહો છો તમે મેં ઓ સોશિયલમીડિયા અને ડિજિટલ માર્કેટિંગ રો બી ખૂબ જ મહત્ત્વ અ ધરાવે છે.
બિલકુલ પ્રકૃતિ અને સંસ્કૃતિનું સૌંદર્ય લોકો સુધી પહોંચાડે છે. સમાચાર અને ઘટનાઓનું દસ્તાવેજીકરણ કરવામાં ઉપયોગી છે. અ યુવાનીયાઓ માટે તો આ સારો યોજગારની તક પણ પૂરી પાડે છે. ફોટોગ્રાફી કેટલી પ્રકારથી થાય છે. જોઈએ તો તમને ખબર છે ને કેટલી પ્રકારથી ફોટોગ્રાફી થાય છે.
હા હા આપ તમે સંભળાવો.
અ જેમ કે પોર્ટ્રેટ ફોટોગ્રાફી વ્યક્તિઓ ફોટો પડાવવા માટે વ્યક્તિત ન નો મતલબ એક જ વ્યક્તિનો સારી રી તે આપડે ફોટો પડાઈ શકીએ છીએ. વેડિંગ ફોટોગ્રાફી કોઈ પણ લગ્ન અને પ્રસંગમાં જયારે આપણે તસ વિરો લઈએ છીએ તો એ વેડિંગ ફોટોગ્રાફી તરીકે ઓળખાય છે. નેચરલ ફોટોગ્રાફી એટલે આપણે કુદરતી દ્રશ્યો ને કેમેરા માં કેદ કરી નાખીએ તો એના માટે નેચરલ ફોટોગ્રાફીનો ઉપયોગ થાય છે પછી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી પ્રાણીઓ અને પક્ષીઓની તસવીરો લેવામાં આવે છે ફૂડ ફોટોગ્રાફી એમાં વિભિન્ન પ્રકારની વાનગીઓને આકર્ષક ફોટો પાડીને લોકો સુધી બતાવવામાં આવે છે પછી પ્રોડક્ટ ફોટોગ્રાફી વેપાર અને ઓનલાઈન વેચાણ માટે વસ્તુઓના ફોટો પાડવામાં આવે છે આવી રીતે જોઈએ તો આટલા બધા પ્રકારના ફોટોગ્રાફી હવે ટ્રેન્ડમાં આવી ગઈ છે
હા સાચી વાત કહો છો તમે ઓર ફોટોગ્રાફીના ગુણ ઓર સકારાત્મક ધીરજ ઓર પ્રકાશને અ એ અને સમજ ટેકનોલોજીરોનો નો બી જ્ઞાન છે
બિલકુલ જોઈએ તો સતત અભ્યાસ કરવાની તૈયારી પછી આ ફોટોગ્રાફી ઉપયોગમાં લાવતા કેટલા બધા સાધનો છે જેનો ઉપયોગ કરીને આપણે સારી ફોટોગ્રાફી કરી શકીએ છીએ અ અ જેમ કે અ ડીએસ આ એલઆર કેમેરા પછી મીરર લેસ કેમેરા સ્માર્ટ ફોનમાં પણ આજે તો બહુ જ સારા ફોટો આવી જાય છે ટાઈફોડ અ પછી વિભિન્ન પ્રકારના અલગ અલગ લેન્સો એનો ઉપયોગ કરવાથી પણ આપણે ફોટોગ્રાફીમાં વેરિફિકેશન એટલે અલગ અલગ પ્ર પ્રકારની વેરાઈ વેરાયટીઓ જોવામાં મળે છે ફલેશ લાઈટ ફોટો એડિટિંગ સોફ્ટવેર આ બધી જ પ્રકારના ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને આપણે ફોટો વધારે આકર્ષક અને સારો દેખાવ થઈ શકે છે
હા સાચી વાત કહો તમે ઓર ફોટોગ્રાફી માત્ર ફોટા પડાવવાની પ્રક્રિયા નથી પરંતુ તે એ લાંગીઓનો અ યાદો અને જીવનીની સુંદર ક્ષણોનો હંમેશા હમ સંજોયને રાખવા માટે બી અન અનેક અનોખી કલા છે
બિલકુલ મહેનત અભ્યાસ અને સર્જનાત્મકતા દ્વારા કોઈ પણ વ્યક્તિ સફલ ફોટોગ્રાફર બની શકે છે આજના સમયમાં ફોટોગ્રાફી એક ઉત્તમ કારકિર્દી બની ગઈ છે ઘણા લોકો ફોટોગ્રાફીને પોતાના વ્યવસાય તરીકે પણ અપનાવે છે અ લગ્ન ફોટોગ્રાફર ફેશન ફોટોગ્રાફર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પછી પત્રકારક ફોટોગ્રાફર પ્રોડક્ટ ફોટોગ્રાફર ટ્રાવેલ ફોટોગ્રાફર ફ્રીલાન્સ ફોટોગ્રાફર અને ડિજિટલ યુગમાં ફોટોગ્રાફી એટલે ડિજિટલ ટેકનોલોજી નો વિકાસ એની સાથે ફોટોગ્રાફીમાં પણ ઘણો બદલાવ આવ્યો છે હવે મોબાઈલ પરથી પણ ઉચ્ચ ગુણવત્તા વાળા ફોટો, આપણે કાઢી શકીએ છીએ. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો પોતાની કૃતિઓ, સરળતાથી શેર પણ કરી શકે છે.
હા સાચું કહો તમે ઓર ફોટો, અ ગ્રાફી માટે વિવિધ સોફ્ટવેર અને મોબાાઈલ, એપ્લિકેશનોનો ઉપયોગ થાય છે જેના દ્વારા ફોટોનો, બધું આકર્ષણ જાણવા મે આવી શકે છે.
બિલકુલ સાચું કહો છો તમે સારી ફોટોગ્રાફી માટે, ટીપ્સ જોઈએ તો આપણને પ્રકાશ નું ધ્યાન રાખવું જોઈએ. અલગ અલગ એંગલ થી ફોટો લેવાના પણ પ્રયત્નો કરવા જોઈએ. ફોટોગ્રાફીની પૃષ્ઠભૂમિ, સ્વચ્છ હોય અને આકર્ષક હોય તો ફોટો બહુ સારો દેખાય છે. કેમેરાના નિયમો અને સેટિંગો વિશે પણ જાણકારી હોવી જોઈએ. નિયમિત પ્રેક્ટિસ કરો અને ટેકનિક શીખતા રહો. તો ફોટોગ્રાફીમાં પણ આપણે સારો કરિયર બનાવી શકીએ છીએ.
સાચું કહો તમે ફોટોગ્રાફી, સમાજના જાગૃતિ લાવવા માટે પણ બી મહત્વ, ભૂમિકા નિભાવે છે, ઓર કુદરતી આફ આપત્તિઓ સામાજિક સમસ્યાઓને, સાંસ્કૃતિક, વિચારના લોકો સુધી, અ પહોંચા પહોંચાવામાં બી તસવીરોને ખૂબ જ, આ અસરકારક સાબિત થાય છે.
બિલકુલ એક સારી તસવીર હજારો શબ્દો કરતા, વધુ અસરકારક રીતે સંદેશ પહોંચાડી શકે છે. ફોટોગ્રાફી એ એક એવી કલા છે, જેનાથી આપણે આપણા યાદોને અમર બનાવી શકીએ છે. ની સર્જનાત્મકતા ટેકનોલોજી અને લાગણીઓનું સુંદર સંયોજન છે. જો આપણે મહેનત અને લગનથી શીખીએ, તો ફોટોગ્રાફી ના ક્ષેત્રમાં પણ બહુ સારી સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અમણાં તો તમને ખબર જ છે, જે પ્રમાણે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફીનો ટ્રેન્ડ એક યુગ આવી ગયો છે. દર વખ તે ફોટોગ્રાફી માં પણ અલગ-અલગ પ્રકારના ઇફેક્ટ કરીને જોડવામાં આવે છે. અને એ બોઉજ પ્રચલિત પણ થઈ જાય છે, હમણાં થોડા સમય પહેલા, અ સોશિયલ મીડિયા પર અને, અ ઇન્સ્ટાગ્રામ પર તમે જોયું હશે એક લાાઈટ વાળો ફોટો, અ જોવામાં આવતો હતો જેમાં લાાઈટ આગળ, પાછળથી પ્રકાશ આપે છે, એવું લાાઈટ વાળો ફોટો, તો આમ જુદી જુદી રીતની ફોટોગ્રાફી ટ્રેન્ડમાં આવતી રહે છે. અને સોશિયલ મીડિયા પર, અલગ-અલગ પ્રકારના ફોટો અ આવતા રહે છે.
હા સાચીઓ કહો સો તમે ઓર એક, અ સારી તસવીરો હજારો, અ શબ્દો કરતાં બધું અસરકારક રીતે સંદેશ, પોચાય શકેે છે.
એ તો તમે એકદમ સાચું કહ્યું એક જો સારી તસવીર હોય તો એ કેટલી બધી વાતો પણ કરી શકે છે. આપડે જોયા હશે કે આપડે પોતાના માતા પિતા અને એમના પણ માતા પિતા એમને તો આપડે સારી રીતે જોયા નથી પણ તસવીરના માધ્યમથી આપડે જોઈ શકીએ છીએ કે આપડા વડીલો કેવા હતા અને કેવા કેવા સમયે કેવા કેવા અનુભવો થયા હશે તો એ પ્રમાણે ફોટોગ્રાફી આપડા પળોને સાચવી રાખવા મા તે બઉ જ મદદગાર હોય છે. આપડા પહેલાના સમયના જે અ જે આપડા પરિવાર વાળા છે કે પહેલાના સમયનો યુગ છે એ આપડે ફોટોગ્રાફી ના માધ્યમથી બહુ સારી રીતે સમજી શકીએ
સાચુ કહોસો આપ ઓર ફોટોગ્રાફી એક એક એવી કલા છે કી જે યાદોનો અમર બનાવે છે. તે સ સર્જનાત્મક ટેકનોલોજી અને લાગણીઓનું સુંદર સંયોજન કરે છે જો આપણે મહેનત અને લગનથી શીખીએ તો ફોટોગ્રાફી ક્ષેત્રમાં બી સફળતા પ્રાપ્ત કરી શકીએ છે
એ તો બિલકુલ ચોક્કસ વાત કરી તમે આપડે કોઈ પણ કામમાં જો મહેનત કરીએ તો જરૂરથી સફળ થઇએ છે તો ચાલો આપડે પણ ક્યારેક કઈક ફરવા જઈશું અને બહુ સારી યાદો ને ફોટોગ્રાફી માં સાચવીને રાખીશું તો ત્યાં સુધી તમે પણ તમારું રાખજો અને ફરીથી મળીયે કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ